હલો જય શ્રી કૃષ્ણ ભાઈ.
જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છો તમે?
એકદમ મજામાં હમણાં તો બસ ઘરે જ બેસી રહેલા છે. તમે કેમ છો બધા ઘરના સારા તો છે ને.
હા! હા, ઘરે બધા સારા છે અને ખુબ મજામાં છે. અને તમારી સાથે એ માટે ફોન કર્યો કે તમને ખબર. જેમ જે બધ ઘણી બધી પ્રકારની વીમા પોલિસી આવેલી છે. તેના વિશે હું તમારી. થોડી ઘણી વાતચીત કરવા માંગુ છું કે આપડે હમણા તો ઘણા બધા પ્રકાર જે વસ્તુ હું લઈ. કારણ કે, આપણે વીમો તો આપ પેલા જીવ વીમો પલા લઈ શકીએ છીએ. પછી કારણો વીમો લઈ. શકીએ છે. પછી કોઈ બાઈકનો લઈ શકીએ છીએ. અથવા આપણે કોઈ ઘર નો લઈ શકીએ છીએ ઘરમાં કોઈ પ્રકાર. આગ લાગવાથી આપલ થઈ જાય. તો પણ આપણને વીમો મળી શકે છે. અને બીજું આપણે કશે કોઈ આપણી દુકાન હોય અને ત્યાં પણ આપણે વીમો લઈ શકીએ છીએ કે. આગ નુકશાનિ વાડો વીમો કે પછી આપડે આવું બધો પ્રકારનો વીમો લઈ શકીએ છીએ. એટલે હા વીમો લેવાથી તમને ખબર જ હશે. કે વીમો આપણને નુકસાન વળતર સામે આપણને રક્ષણ પૂરી પાડે છે. કારણ કે આપણે વીમા કંપની આપણે મહિને આપણે પ્રીમિયમ ચુકવીએ છએ. અને પ્રીમિયમ ઘણા પ્રકારનો ઓછો પણ હોય છે. અમુક જગ્યાએ અને અમુક જગ્યાએ લોએસ પ્રકાર ન પણ હોય છે. કારણ કે વીમા કંપની ઘણી બધી પ્રકારની હમડતો આવી ગઈ છે. અને કઈ વીમા કંપની આપણે સિલેક્ટ. કરવી તે આપણા પર આધાર છે. કારણ કે આપણે યોગ્ય રીતે જે વીમા આપણે કોઈ પણ પ્રકારનો વીમા લઈ રહ્યા છે. તો પછી આપણે યોગ્ય ડિટેલ એ લોકો આપે છે. તે વાંચવી ખૂબ જરૂરી છે. કારણ કે પછી પછી આપણે વાંચવાગ આપણે સાઈન કરી દઈએ. તો પછી આપણને મિને કેટલો પૈસા ભરવોએ પછી. આપને ત્યારે ખબડી જાય છે. અને ત્યારે જો વધારે ભરવા પડ્યા. તો પછી આપડા વાંચેલોને પછી આપણે. પ્રૂફ એટલે આપડે કોઈ પણ વીમો લઈએ તો આપણે યોગ્ય રીતે વાંચવું જોઈએ. અને પછી આપડે. સાઇન કરવું જોઈએ, બાકી તો તમને ખબર જ હશે કે વીમો આપણને ઘણી બધી નુકસાની સામે આપણને રક્ષણ પૂરી. પાડી શકે છે જેમ કે આપણને કોઈ એટલે કે આપડે જો કારનો વીમો લીધલો હોય તો પછી આપણને કોઈ એક્સિડેન્ટ થયું હોય, અને આપણ જીવન વીમો પણ ચાલુ હોય તો તો પછી આપ કારને જે નુકસાન થયું હોય તેને પણ આપણને નુકસાન વળતર સામે રકમ મલી જાય, અને જો આપણને વીમો તે મલી રેલો હોય તો પ છી આપણે કોઈવાર હોસ્પિટલમાં જઈએ, ત્યાં પણ આપણને આ વીમો આપણને કામ આવે, એટલે કે આ એ બધી જે પણ આપડે વીમાના લીધે વીમાના લીધે આપણે આવી બધી પરિસ્થિત સામે રક્ષણ પૂરું પાડી શકીએ છે અને તમને પણ ખબર જ હશે કે ઘણા બધા મહાન લોકો પણ આપણા પોતાનું અંગનું પણ એક જેમ કે શેનવોન કરને છે ક્રિકેટર ઓસ્ટ્રેલિયા, તે પોતાના આંગળીઓનો કરેલું હતું. અને જે આપણે લટા મંગેશ છે, આપણા દેશની મહાન ગાયિકા તેણે પોતાના સ્વર ક ઠ નો પણ વીમો ઉતારેલો હતો એટલે આ મોટા મોટા જે મહાન હસ્તી છે તે લોકને આવા બધા વીમો પણ ઉતારે છે બાકી તમારે શું કેવું છે આ વીમો છે તે તો બધા લોકોએ લેવું જ જોઈએ. કારણ કે વીમો કેટલી બધી આફતો સામે રક્ષણ પૂરી પાડે છે.
હા ભાઈ મારે તો એવું જ કેવું છે કે ભાઈ વીમો તો લેવું જ જોઈએ આપડે કારણ કે વીમો એ આપણને આ આર્થિક સમયે ખુબ જ વધારે કામ લાગી શકે સે, જયારે આપણને કોઈ પણ એવું આપાતકાલીન પરિસ્થિતિ આવી શકે કારણ કે તમને એક વાત કહું તો અમારા જે મતલબ માં કાકા લોકો છે તો તેમના સાથે એવો જ બનાવ બન્યો હતો કે તે ટીમના છોકરાનું છે ને એક્સિડન્ટ થઈ ગયું હતું તો પછી શું થયું કે મતલબમાં એ લોકો એ જયારે એક્સિડન્ટ થયું તો દવાખાને ગયા તો દવાખાનમાં એનું ઓપરેશન ને એવું બધું પણ કર્યું, પરંતુ ઓપરેશનું બધું કર્યું તો તેની સાથે સાથે એમાં ખુબ જ વધારે એવો ખર્ચો પણ થઈ ગયો તો ત્યારે એમણે સે ને પેલો વીમો ના ઉતારેલો હતો મેઈન ડી કલેમ વીમો તો જો તે લોકો મેડિક્લેમ વીમો ઉતારતે તો તે લોકો એ કોઈ પણ પૈસા ચુકવવા ના પડતે. અને બધા પૈસા વીમા કંપની જ ચૂકવી આપતે પરંતુ તેમણે મેડિક્લેમ વીમો ન ચૂક વ્યો અને પછી શું થયું કે અ તેમણે બધા પૈસા પોતે ચુકવવા પડ્યા જો મેડી કલેમ વીમો ઉતારતે તો પોતાના મહિને મહિને ખાલી સો બસો રૂપિયા તેમના જટે અને તેમણે જે જેટલું પણ નુકસાન થયેલું હટે તે બધા પૈસા તેમને ચૂકી આપવા પડતે પરંતુ પસી
એ લોકો એ બધા પૈસા ખરીચ્યા અને તેમના બધા પૈસા ઓછા થઈ ગયા કારણ કે તેમની પાસે પૈસા પણ એટ લા બધા ન હતા પરંતુ તેમણે એકબીજા પરથી માંગી માંગીને એવા પૈસા લીધા અને પસી ત્યારબાદ તે મણે પૈસાની ચુકવણી કરી પરંતુ કેટલીક વાર એવું ન પણ થાય તો કેટલુંક મુશ્કેલી અનુભવી શકે સે બધા તો જેથી કરીને એમણે તો અ ખુબ જ સારી રીતના પૈસા એવા ચૂકવી દીધા સે પરંતુ કેટલાક લોકો પૈસા ન પણ ચૂકવી શકે તો એના માટે આપણે વી વીમા કંપની ખુબ જ સારી રીતના વીમા બનાવીયાસે તો તે વીમા આપડે લેવા જોઈએ, મેડિક્લેમ વીમા તે તો ખૂબ જ સારો વીમો સે કે જેમકે આપણને કોઈ પણ સમયે કઈ પણ થયું હોય તો તેના માટે આપળે અ આપણને પૈસા ચૂકવી આપે સે પરંતુ બીજા બધા વીમા પણ સે જેમ કે આપડે કોઈ પણ કાર કે એવું કંઈ પણ વસ્તુ હોય આપણા ઘરે કાર બાઈક તો તેના માટે પણ વીમા ઘણા બધા એવા છે એ ટો ટેના વીમા આપણે ઉતારવો જોઈએ, કારણ કે આપણને ખબર નથી આપડે સારી જ રીતના ગાડી ચલાવીએ છીએ, બટ અને એવું જ લાગે કે મે જ બધાથી સારી ગાડી ચલાવું છું પરંતુ આપડે એ ના ભૂલવું જોઈએ કે સામે વાળો ગાડી ખરાબ ચલાવતો હોય ને તેમણે આપ મા આવીને ઠોકી દીધું તો આપણે તો આપણે પણ કઈ પણ થય શકે જેથી કરીને ત્યારે જો એમાં કઈ પણ નુકસાન થશે આપણી ગાડીમાં તો તે વીમા કંપ ની ચૂકવી આપશે અને વીમા કંપની તેના વળતર આપશે તો જેથી કરીને ત્યારે આપણે પૈસા એક બી રુપિ યો ખર્ચ ના કરવું પડશે અને વીમા કંપનીને આપણને બધા પૈસા આપી દેશે તો તેના માટે આપણને ખુબ જ સારું પડે છે જેથી કરીને વીમો આપણે લેવું જોઈએ અને વીમોમાં પણ ઘણી બધી વસ્તુ હોય છે જે મ કે આખો વીમો ઉતારવો અને અડધો વીમો ઉતારવો તો આપણેે ગાડી નો આખો વીમો એટલે કે જે ટલા રૂપિયાની ગાડીઓ હોય તેટલા નો આખો વીમો આપડે ઉતારવામાં આવે સે અને અડધો વીમો એટલે કે જે આપણે દસ લાખ ની કાર હોય તો તે માટે સે ને પાંચ લાખનો જ વીમો ઉતારવામાં આવે સે તેવા બે બે વીમા હોય સે તો મને તો એવું લાગે સે કે આખો વીમો ઉતારવો એજ ખુબ જ સારું પડે છે કારણ કે ખાલી થોડાક જ પૈસા ઓસા એવા હોય અને આપડે આખો વીમો ઉતારીએ તો આપણને આખા પૈસા મળી રહે છે જેટલું પણ નુકસાન થયું હોય. તો જેથી કરીને ખુબ જ એવું સારું તો પડે છે વીમામાં પરંતુ આપડે વીમાને એકદમ એમ નુકસા ન વળતર ના માટે જ લેવું જોઈએ પ્રોફિટ કરવા માટે ન લેવું જોઈએ તમારે શું કેવું સે આ બાબત ઉપર.
હા ભાઈ, એટલે કે એજ વરી કેવ આપ નુકસાન સમય જ વળતર લેવું માટે વીમો લેવો જોયે, કારણ કે ઘણા બધા લો કો એવુ હોય છે કે જે વીમો લે છે, તે લોકને એવું હોય છે કે પોતાનો નફો કમાવા માટે મળત લે છે કારણ કે વીમા કંપની એટલે કે એ લોકો જે નુકસાન થયુ તેનું વધા રે પેલું કરીને બતાવીને એ લોકો વધારે વળતણ મેળ એમ વિચાર કરે છે, પરંતુ વીમા કંપની બધી સમજદાર પણ થઈ ગઈ છે કે એ લોકો એવું નથી કાપતા એમ, એટલે એ લોકને ખબર પડી જાય કે કેલૂ નુક સાન થયું ને કેટલું એનું વળતર ચુકવાનું છે, એટલે ઘણા બધા લોકોને એવું માન્ડસેટ હોય છે કે આપ વીમો લઇને આપડે આવું બધું કરીએ તો પછી આપને નફો થઈ શકે, એવું બધું વિચારે છે એટલે એવું ની કરવું જોયે. એ વમા કંપ ની ને ખિલાફ કેહવાય છે એમ, એટલે આપડે જેટલું બને બનેટ આપણે યોગ્ય રીતે વીમો લેવો જોયે. અને વીમો નો યુઝ કરવું જોય. કાણ કે વીમો તો હવે તમને ખબર છે આપડે ઘણી બધી જગ્યાએ ક્યામ આવવાનું જ છે. અને બીજું, જેમ કે જે સરકારી યોજનાનું લાભ પણ આપણે લેવો જોયે એની સાથે, તમને ખબર કે ઘણા બધા કાગ ર્ડ બનાવામાં આવે છે હમડા તો, જેમ કે મા કાર્ડ છે, આયુષન કાર્ડ છે, ઈશ્રમ કાર્ડ પણ નવો નવો આયવો છે, એ એ બધા કાર્ડ થી ઘણા બધા લોકો પોતાના જે હેલ્થ માટે કે પછી ગા ગામમાંવા ગરીબ લોકો છે તે લોક માટે ખૂબ યુઝફુલ થઈ કાણ તમને ખબર જ હશે કે આ કાર્ડથી મદદથી એ લોકો કેશે એમના માટે કોઈ ડોક્ટરમાં કોઈ હોસ્પિટલ એટલે કે કોઈ પણ એ એવા એમના ઘરનું કોઈ બીમાર પડ્યું હોય અથવા તેને અગર ડો અ હોસ્પિટલમાં લઈ ગ્યા, પછી ત્યાંનો ખર્ચ કેટલો મોંઘો થઈ જાય છે, પછી એ કાર્ડ એ લોકો ત્યાં બતાવે તો પછી આખું એ લોકોનું માફ થઈ છે કાણ કે એમાં કદાચ તો મને લગભગ એક લાખ જેટલી એ લોક ને સુવિધા મળે છે, મફત રકમ મફત સારવારની. ત્યાં સુધી એ લોકને આ કાર્ડ યુઝ થઈ શકે છે, એટલે કે એ લોકોને આ કાર્ડ ખૂબ યુઝફુલ છે કાર રણ કે ગરીબ લોકો એવા હોય છે કે તે લોકો વીમો નઈ લ ની લઈ શકે તો પછી આ સરકારી યોજના છે જેમ કે મા મા કાર્ડ છે, ઈશ્રમ કાર્ડ છે, પછી આયુષ્યમાન કાર્ડ છે એના મદદથી એ લોકો પોતાના ઘર માટે આવું બધું કરી શકે છે. એટલે મારે તો એ જ કેહવું છે કે યોગ્ય રીતે આ બધી આમ આવા બધા કાર્ડ નુ યુઝ કરવું જોઈએ કારણ કે અમુક અ ગામના ઘણા બધા લોકો બધાં એમ તો સક્ષમ હોય છે વીમો લેવા માટે, પરંતુ અમુક ગામડામાં પરિવાર તો હોય છે કે પોતે આમ વીમો પણ નથી લઈ શકતા ને એ લોકો પોતે મહિને મહિને પ્રીમિયમ ની ભરી સકે એટલે એ માટે સરકારી યોજનાના એ લોકોને લાભ મલવો જોયે બાકી તમને પણ ખબર જ હશે કે જે વીમો છે, તે આપણે લેવા ખૂબ જરૂરી છે કાણ કે અમારા ઘ ર બાજુ એક કિસ્સો પણ થઈલો કે અમારા પા પાડોશીએ કે એ લોકોએ વીમા જો ઉ ઉતારેલો હતો પરંતુ જે વીમાનો જે પ્રીમિયમ હતું તે એ લોકો બરાબર નથી ભરતા હતા અને પછી એ લોકને ખુબ એમને વીમા ભ પન ઘરે આવી હતી અને એમને બધા સદસ્ય હતા તે ઘરે આવ્યા ને પછી એ લોકને સમજાવ્યું, કે ભાઈ તમે જો વીમો લીધેલો હોય તો પછી તમે ભરતા કેમ નથી? એમ તેને બધું સમજાઇવુ ને પછી એ લોકોને બધું કીધું. પરંતુ એ લોકો એવું કરેલું કે એ લોકો જ્યારે વીમાન કંપની એ ફોર્મ ભરેલું, ત્યારે એ લોકો બરોબર વાચ્યું ની હતું અને પ્રીમિયમલ નો દર પન હતો તો પણ એ લોકો જોવા બે સાઈન કરી દીધું અને પછી એ લોકોન એવું કેય તમારો પી પી વિમા દેવાના પ્રીમિયમ ખુબ દર ઉંચો છે અને તમે આવું કેમ કરો છો એવું સમજાય છે, પછી એ લોકોએ પ્રૂફ સાથે બટાયું કે આવી રીતે તમે સાઈન કરેલી ભાઈ, અમે કોઈ પણ પ્રકાર અમે ખોટી રીતે કામ ન થી કરીયા એમ બધા વીમા કંપની બધા સદસ્યો ત્યા બધા કર્મચારી એમને કીધું, એટલે આપણે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કાણકે તમને પણ ખબર જ હશે કે આવી વીમા કંપની જો આપણે એટલે કે બધું એ લોકો બધા પ્રૂફથી જ ચાલે છે અને આપણે પણ યોગ્ય રીતે જોઈને પછી સાઈન કરવું જોઈએ. બાકી તમે પણ આવો બધો વીમો જ્યારે લીધેલો હોય, તો પણ આવ તમે પણ આવું બધું ડિટેલ્સ ને બધી વાચેલી હશે ને, સાઇન કરવા પહેલા?
હા ભાઈ એ બધું ડિટેલ્સ તો વાંજવું જ પડે કારણ કે તમને ખબર જ છે કે આજના જમાનામાં કોઈ ના પણ સારી રીતના ભરોસો ન કરી શકે, જેથી કરીને જો આપણેે ડિટેલ્સ સારી રીતના વાંચેલી હશે ને તોજ આ પડે બધું કાર્ય સારી રીતના કરી શકીશું કારણ કે, અ વીમા કંપનીઓમાં કેટલીક વીમા કંપની એવી પણ હોય છે કે ગમે ટેવ ઉપર સાઈન કરાવી લેય અને એકદમ ઝીણા અક્ષરથી બધી વ સ્તુ લખવામાં આવે અને આપણને ન ખબર પડે, પરંતુ આપણે બધિ વમા કંપનીમાં અંદર જા જાણી લેવું જોઈએ કે તે સાઈન કરીએ છે તેમાં શું શું લખેલું છે અને જય મતલબ વીમો લે લેવાનો હોય તો ત્યારે ટે લોકો ખુબ જ સારી રીતના વર્તન કરે છે, અને ખુબ જ સારી રીતના વાતચીત પણ કરતા હોય છે, અને બધી વસ્તુ સારીતના સમજાવે પડશે પર જયારે વીમો પકાવવાનો હોય તો ત્યારે એ લોકો સારી રીતના વર્ત કરતા નથી અને વાતચીત પણ સારી રીતે કરતા નથી અને વીમા પકાવવામાં ખુબ જ વધારે એ મુશ્કેલીઓ ઉભી કરી દેતા હોય છે, આ વસ્તુ જોઈ તે વસ્તુ જોઈ તો એ ખુબ જ ખરાબ ગણાય છે, અને વીમા કંપની એવું ન કરવો જોઈએ કારણ કે જો વીમો આપડે લીધો છે, તો પછી આપને પક્કાઓ જયારે પણ આપને જરૂર હોય ત્યારે શારીરિક ના આપી દેવું જોઈએ એટલું બધું નાટક ન કરાવવું જોઈએ એવું જો મારે તો કેવું છે, કારણ કે જ્યારે વીમા આપણે લઈએ તો ત્યારે જે ડો્યુમેન્ટ માગે છે, એ તો બધા ડોક્યુમેન્ટ એ લોકો પર હોય જ તો જયારે પકાવવું હોય તો ત્યારે ખા લી જોઈને એ લોકો કન્ફર્મ કરીને આપી દેવું જોઈએ તમારે શું કેવું છે, આ બાબત ઉપર
હા ભાઈ તમારી વાત એકદમ સા ચી છે, એટલે કે આપણે જયારે પણ વીમો લઈએ તો પછી આવી વીમા કંપની જે પણ આપણને બધી ડિટેલ્સ ભરવા માટે આપે તો આપડે યોગ્ય રીતે વાંચવવી જોઈએ ને યોગ્ય રીતે સમજવું જોઈએ બાકી તો આપડે ઘણા બધા પ્રકારના વીમ તો આવાના જ છે, અને ઘણા બ આપડે તો વીમા લેવા ખુબ જરૂરી કારણ કે વીમા આપણને ધણી બધી નુકસાન સામે આપડો સામે રક્ષણ પૂરું પાડ શે અને તમે પણ અવે ત વીમો લોધીલો છે, તમે પણ યોગ્ય રીતે ભરતા હશો સારું તો ભાઈ મળ્યે પાછા હવે ત ણી બધી બાબતો હશે વીમા વિશે તેના વિશે આપણે આગળ વાતચીત કરીશું.
હા ભાઈ ચાલો મળીએ